હલો
અવાજ આવે છે મારો હલો અવાજ આવે છે મારો
થોડા જોરસે બોલીએ
અવાજ આવે છે મારો
હા આય છે આય છે નમસ્તે કેમ છે.
મજામાં. તમે કેમ છો?
એ મજામાં છે. આજ કોનસા વિશે વિસ્તાર વાત કરવાની છે?
આજે ફિટનેસ માટે ફિટનેસ
હા, હા, હા. ઓકે, આજનું તો બહુ ખુશ છે. ખુબ, હજુ જરૂર વિષ છે. મને ઘરનું ખુબ મહત્વ બનુ છું ને.
હમ. સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે.
આપ એક્સરસાઇઝ કરવાની છે.
હલો, તમારી અવાજ નથી આવતો.
આપ એક્સરસાઇઝ કરવાનું છે.
હા, વ્યાયામ કરવું એ સારું છે શરીર માટે. હું કરું છું કે, એમ સવારે.
ના, ફિટનેસ કેવળ પતલા શૈલી એ દેખાવું ના નામ નથી, ના. પર, શરીરની, મન અને જીવનલી સ્વસ્થ રાખવાની આદત અચ્છી છે.
એવું. હા, એવું જરૂરી નથી કે આપડે પાત્રળા દેખાવા માટે આપણે વ્યાયામ કરવો જોઈએ, વ્યાયામ તો આપણે. છેને? ફિટનેસ માટે કરવો જોઈએ, સ્વસ્થ માટે કરવો જોઈએ. આપણે તંદુરસ્ત માટે કરવુ જોઈએ. વ્યાયામ થી આપણુ હૃદય સારું રે, રક્ત પરિભ્રમણ સુધરે. ડયાબિટીસ, બ્લડ પ્રેશર એવી બધી બીમારીઓથી આપણે બચી શકીએ. એના માટે આપણેે વ્યાયામ કરવો જોઈએ. તણાવ ઘટે છે, આત્મવિશ્વાસ વધે. મનને શાંતિ આપે છે. કમ સે કમ, એમ કે આપણે ત્રીસ થી પચીસ મિનિટ દોડવું, ચાલવું, પછી યોગ કરવા, એ બધું કરવું. હા.
તે ઘન ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી.
હા, એ વાત ભી તમારી સાચી છે. કે ઘણા બધી વાર એવું થાય છે કે ઘણા બધા જોબ એવી હોય કે ટાઈમ ના મળતો હોય. પછી નાના બેબી હોય, એના માટે બી ટાઈમ ના મળતો હોય, ઘરનું કામ હોય, લેડીસ ને ઘરનું કામ હોય. એટલે, એને આ ભાગ દોડવાળી જિંદગી માં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય, એમાં ટાઈમ ઓછો મળે છે.
હા, શેરસવ હોય તો, જુનાનું આશા તો મળી શકે. શરીર સ્વસ્થ હોય, તો જ તો જીવન ને આનંદ મળી શકે.
હા, એ સ્વસ્થ હોય તો જ આનંદ મળી શકે, અને સવારે વેલા ઉઠીએ તો આપણેે તંદુરસ્ત રહીએ સારા રહીએ. સવારનું વાતાવરણ જોવા મળે જે બ્રહ્મ મુહૂર્ત કહે છે એ આપને મળે છે.
હમ. એક્સાઇઝ એટલે શું? હમ.
એક્સરસાાઈઝ એટલે વ્યાયામ.
હમ, હમ, હમ, હમ. શરીરની અને પ્રકૃતિ શરીને મજબૂત સ્વસ્થ રાખવા માટે ને
હા હા સ્વસ્થ રાખવા માટે અપ આપણે વ્યાયામ કરવું જરૂરી છે અને વ્યાયામ કરવાથી આપડે સ્નાયુઓમાં શક સ્નાયુઓ મજબૂત થાય છે. શરીરમાં શક્તિ વડે વધે છે હૃદય સારું બને છે રક્ત પરિભ્રમણ સુધરે છે. કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર સ્થૂળતા જેવી વગેરે વગેરે ઘણી બધી બીમારીઓનું જોખમ આપડે એમાંથી ઘટી જાય એમ હા એ બધી
હા.
આપને એ બધું ઘટી જાય છે જે તણાવ હા ચાલવું દોડવું યોગ કરવા પાંચ મિનિટ ભી આપણે યોગ કરીએ તો આપણે આ હા સાયકલિંગ કરવી આત્મવિશ્વાસ વધે છે. મનને શાંતિ માં હા મનને શાંતિ મળે છે. અને આપને પોતાને પોતાની ક્ષમતા પ્રમાણે કસરત કરવી જોઈએ.
શરીરની હાલચલ હલચલ ચલન આપ્યું એ એક્સરસાઇઝનું એક્સરસાઇઝ કરી છું તો શરીર અચ્છા રહેશો હમ્મ. આવું લોકો આપને દીવો રહીએ મોબાઈલ ટીવી કામ કરતા રહીએ પણ શરીર ના હાલ ચાલ નથી ના
હા શરીર નું હલન ચલન નથી કેમ કે મોબાઈલ ને ટીવી ની આઈ ગયા છે. તો આપણે વધારે ટાઈમ આપણે મોબાઈલમાં જોઈએ તો ટીવી બી એટલો નથી જોતા કે આપડે મોબાઈલમાં એટલા વ્યસ્ત હોય છે. તો મોબાઈલ જોતા હોય છે આપડે.
તો
અને ટીવી નો ભી આપણે ટાઈમ નથી હોતો કે ટીવી જોઈએ. હા કેમ કે ટીવી જોવું બી સારી વાત છે મોબાઈલ ની સ્ક્રીન કાર તા વધારે ટીવીની સ્ક્રીન દૂરથી આપણે જોઈએ અને મોબાઈલ તો આપણે નજીકથી જોઓ જોતા હોઈએ છીએ. એટલે
હા ઓ તો હે.
ના સારું કેવાય ને
આજ કલ લોકો કો સમય નથી હમ્મ હામ.
હા. એવું નથી કે આપણે ખાલી વ્યાયામ કસરત જ કરવી જોઈ પાણી ભી પીવું શાકભાજી લીલા શાકભાજી ખાવા તેમજ પૂરતી ઊંઘ લેવી એ બધું બી જરૂરી છે હા કસરત ખાલી એકલી કસરત કરવાથી પણ આપણેે કસરત કરીએ ને એટલે આપને હા સમય નથી.
કરે કઈ પેટ દર્દ વજન વધારો થકાવટ સુસ્તી આ બુધી સમસ્યા આવે છે ના.
હા એ બધી સમસ્યા હોય છે અને આપણે એટલા માટે વ્યાયામ કરવો જોઈએ. વ્યાયામ કરીએશું તો આપડે તંદુરસ્ત રહીશું તંદુરસ્ત રહીશું તો આપણે ખાવાનું બી સારું ભાવશે.
અને પાણી ભી તરસ ભી લાગશે એટલે આપડે સારું શાકભાજી પૌષ્ટિક આહાર પણ લઈશું અને પાણી ભી પીશું.
એટલે થોડા સમય કાઢીને એક્સરસાઇઝ કરવું જરૂરી છે ને?
હા જરૂરી છે, જરૂરી છે. એમાં એવું કે કસરત કરીએ તો આપણા માતે જ ફાયદો છે, આપને જ ફાયદો છે. આપણે સ્ વાથ્ય માટે ફાયદો છે અને આપણા બાળકો હોય, તો આપણા બાળ કો બી આપને જોઈને એ બી એક્સરસાઇઝ કરવા લાગે. એટલે આપડે ઘર પરિવાર બ બધા મા ટે સારું છે અને આપણે બી શરીર શરીરમાં સ્ફૂર્તિ રહે.
હમ્મ હમ્મ.
સવારે આપણે વેલા ઉઠીએ તો આપડે કામ બી સારી રીતે બધું પતી જાય. અને સવારે આપડે કેમ નાઈએ તો કેટલું આમ ફ્રેશ લાગે. એવી જ રીતે વ્યાયામ કરીએ, કસરત કરીએ તો, આપને સારું લાગે.
એટલે ફિટનેસ નો સંબંધ કેવલ વજન સાથે નતી પણ સંપૂર્ણ આરોગ્ય સાથે છે ન?
હા આરોગ્ય સાથે છે. શરીર આપણું સારું હ સે તો આપણે બધું કરી શકશી. સાચી સંપત્તિ આપણું સ્વાસ્થય છે.
હમ્મ હમ્મ, તો એક્સરસાઇઝ મહ
પૈસા તો છે જ હ, પૈસા તો મહ ત્વના છે જ, પણ સાથે સાથે શરીર બી મહત્ત્વનું છે.
હા એક્સરસાઇઝ શરીર માટે દવા સમાન છે. શરીરમાં રક્ત સંચાર સાફ સારો થાય છે, માસેશિયા મજબૂત બને, હાડકા મજબૂત રહેે, વજન નિમિત રહે. કાર્યશાળા બળે.
હા કાર્યક્ષમતા વધે છે. ઘણા બધા ફાયદા બેનિફિટ ઘણા બધા છે. સા સારા બધા ફાયદા છે એના.
હમ્મ અને એ લોકો કો જો લોકો દૈમિત હમ્મ, તો નિમિત નિયમિત ચાલે યોગ કરે અથવા વર્કઆઉટ કરે જો બી કરે પર કરે. ફ્રેશ લાગે.
હા કરીએ જરૂર. કમ સે કમ પાંચ મિનિટ, દસ મિનિટ જેટલું આપને યોગ્ય લાગે એટલું કરવું જોઈએ.
હા હા. એક્સરસાઇઝ કરિને શરીરમાં ઉર્જા વથેલી આલસ, સુસ્તી અન થકવટ ઓજી થાય છે.
હા એ ઓછી થાય છે. આળસ ઓછી આવે આપને. અને આપડે એકદમ સારું ફીલ કરીએ આમ આપણે સારું સારું લાગે આપને.
રક્તસંચાર સુધારે બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદ મળે છે, હર્ટ ડાયજટીસ નો ધોકા ઓળકો, ઓછું થકી જ શકે જ ન?
હા.
એટલે રોજ ચાલવું, સીડી ચડવું, હલકું જોગિંગ આ ભ યોગ આ બધું માટે સારું છે. આબે લોકો મે સમજ નહી આ રહી, હા.
પણ અત્યારે આ આ જનરેશન અત્યારે અત્યારની જનરેશન માં કેવું થઈ ગ્યું છે, પેલા તો ઘણા બધા ચલો, શેરમાં તો એટલું બધું હ હોય કે ન હોય ખ્યાલ નથી પણ ગામડામાં તો કેવું, બધા વેલા ઉઠી જ જાઈએ.
એક્સરસાઇઝ થી શરીરની કેલરી બળે છે લોગાનું વજન વધી રહ્યું હોય. વર્કઆઉટ બી તો ફાયદા થાય છે.
હા ફાયદા થાય છે અને ગામડામાં તો શું બધા કામ ખેતી કામ કરતા હોય એટલે વેલા ઉઠી જાય
યોગ્ય
એટલે એ વેલા ઉઠે એટલે એ એનું વર્કઆઉટ થઈ જાય એટલે એમને કોઈ એવી વર્કઆઉટ ની જરૂર ના પડે
હ યોગ્ય આહાર
અને શેરમાં તો શું વધારે પડતા બધા જોબ ન એમ જ હોય
આ તેી હ જો કોઈ હર રોજ જંક ફૂડ ખા અને બિલકુલ હાલચ ન કરે તો વજન વધાનું ને ધોકા જરૂર છે.
વધી જાય
હમ અનેમાંસ્ પશન હાડકા આાર અચ્છા ખાય મજબૂત બને
હા મજબૂત બને અને અંતમાં હું તો એટલું જ કહીશ કે આપડે વ્યાયામ જરૂરી છે વ્યાયામ કરવું જોઈએ કસરત કરવી એ શરીર માટે બહુ ફાયદાકારક છે.
તમારી સાથે વાત કરીને સારું લાગ્યું મને ધન્યવાદ
હમ